હલો નમસ્કાર કેમ છો તમે.
હાલો.
હલો.
હાલો હાલો.
હ હલો હલો
હા હા અવાજ આવે છે મારો આવે છે કેમ છો મજામાં
બસ એકદમ મજામાં તમે કેમ છો
હલો
હલો હલો
હા હા હા નેટવર્કમાં ર હા નેટવર્કમાં રેજો હા તો આજ ન આપડો એવો છે કે થોડી ઘણી માહિતી મેળવ છું કે ભાઈ અત્યારે સાયન્સ ક્ષેત્રે ખુબ જ આગળ વધી રહ્યું છે તો સાયન્સ ક્ષેત્રમાં ઘણી બધી એ વસ્તુ તમને ખ્યાલ હશે કે ભાઈ ઘણા લોકો છે અત્યારે સાયન્સ નો માહોલ ખુબ વધી રહ્યો છે અને તબકો વજન તો કહી શકાય નને કે અત્યારે દેશમાં ખુબ જ એક મોટી સમસ્યા સર્જાઈ રહી છે કે જેના માધ્યમથી ઘણા બધા બાળકો ખુબ જ ચિંતિત થઈ ગયા છે કેમ કે
હ
ધ ઘણી બધી ભૂલો ના કારણે ઘણા બધા બાળકો પોતાનું ભવિષ્ય કેવાય ને કે એક પ્રકારે ભૂસાઈ રહ્યું છે એટલે હા જમાનો એવો થઈ ગયો છે કે ભાઈ સાયન્સ ના સ્ટુડન્ટ માટે ખુબ જ એક પરિસ્થિતિ છે કે જે સામનો કરવા માટે દરેક વિદ્યાર્થીઓ કઈક ને કંઈક આગળ વધતા હોય છે ને પો પોતાની અ લડત માટે ગમે એમ કરીને તે આગળ વધવા માટે સખત અને સખત પ્રયત્ન કરતા હોય છે તો શું કેશો તમે સાયન્સ વિશે તમે
હા અત્યારે સાયન્સમાં તમે કીધું એમ જ તે કે વિદ્યાર થયું અને બહુ અત્યારે કે સાયન્સ લેવલે કોમ્પિટિશન પણ વધી ગઈ છે
અને બીધા વિદ્યાર્થીઓને ખુબ તકલીફ થઈ છે અત્યારે સાયન્સ માંથી બધા બે ગ્રુપ લઈને ડોક્ટર માં જાય છે તો એમાં પણ અત્યારે વધારે કોમ્પિટિશન વધી ગઈ છે
બિલકુલ બિલકુલ કેમ કે સાયન્સ જે સબ્જેક્ટ છે એટલે એમાં ઘણા બધા ડિપાર્ટમેન્ટ આવતા હોય છે અને ઘણા બધા વિષયો પણ ખુબ જ ઊંડાણ પૂર્વક વિદ્યાર્થીઓ છે તેનો અભ્યાસ કરતા હોય છે અને એ પણ એક વસ્તુ સારી કેહેવાય કેમ કે એમાંથી જે પણ વસ્તુ બાળક શીખે છે તેને આગળ જતા એ વસ્તુ તું કામ લાગે છે એટલે એ પણ કહી શકાય કે દરેક વિદ્યાર્થી છે ત્યારે ખૂબ જ અને ખુબ જ સખત અને ખત મહેનત સાથે પોતાનું યોગ્ય પરિણામ લાવી અને પોતા ની જીવન ની કઈક કારકિર્દી ઘટતો હોય છે અને આગળ જતા પોતે એક પોતાનું એક હોસ્પિટલ બનાવે એવું સપનું સાકાર કરવા માટે દરેક વિદ્યાર્થી અત્યારે ખુબ જ પોતાના મનોબળ સાથે આ વસ્તુ કરવા માટે સક્ષમ અને તત્પર હોય છે તો સાયસ માં કઈ કઈ ફેકલ્ટી આવે છે ને કઈ રીતના સબ્જેક્ટ હોય છે તમારે શું કેવું છે સબ્જેક્ટ વિશે
સાયન્સમાં તો અત્યારે અમે સાયન્સ કરેલું છે તો એમાં તો અત્યારે મેન ત્રણ સબ્જેક્ટ આવતા હોય છે ફિઝિક્સ કેમેસ્ટ્રી અને બાયોલોજી અને બે ગોણ સબ્જેક્ટ આવતા હોય છે ઇંગ્લિશ અને સંસ્કૃત પણ એ એટલા ખાસ વિષય નથી હોતા એ પાસિંગ માટે જ હોય છે ખાલી એટલા બધા ખાસ માર્કની જરૂર નથી પડતી પણ નીટ લેવલે ફિઝિક્સ કેમેસ્ટ્રી અને બાયોલોજી ખૂબ અગત્ય ના વિષ ગણાય છે તેમાં ફિઝિક્સ છે એકસો એસીર્ક લેવલે આવે છે તેમ હ કેમિસ્ટ્રી એકસો એસી નનટ લેવલે આવે છે અને અ બાકીનું બાયોલોજી ત્રણ ત્રણસો વીસ કે ત્રણસો સાઠ માર્સ નું બાયોલોજી રહી છે ત્યારે તો એ ડોક્ટર બનવા માટે અત્યારે નીટના સારા કોર ની પણ અત્યારે જરૂર પડે છે કારણ કે કોલેજ ના કટ ઓફ બહુ ઊંચા અટકતા હોય છે અને કારણે વધારે ને વધારે માર્કની જરૂર પડતી હોય છે વિદ્યાર્થીઓને
બિલકુલ બિલકુલ તમે જેમ વાત કરી કે ભાઈ અત્યારે વિદ્યાર્થી સખત અને સખત મહેનત સાથે પોતાનું ભવિષ્ય છે એ બનાવી રહ્યો છે એટલે કહી શકાય કે ખુબ જ અત્યારે મહેનતું જે વિદ્યાર્થી છે એ તો મહેનત કરે જ છે અને દરેક લોકો મહેનત કરતા જ હોય છે અને દરેક લોકો અત્યારે સખત અને સખત પ્રયત્ન કરે છે તો એમાં પણ ઘણું બધું મહેનત તો બધા લોકો કરતા હોય છે બધા દરેક ની લોકો જેમ પરંતુ એક કહી શકાય કે સ્માર્ટ વર્ક કરવું પણ ખુબ જરૂરી છે એટલે એ પણ પ્રકારે કહી શકાય કે દરેક વિદ્યાર્થી માંથી જે સ્માર્ટ વર્ક કરતું હોય છે બાળક તો એ આગળ ખુબ જ એવું સારું પરિણામ મેળવતું હોય છે કે જેના માધ્યમથી એની ચોઈસ પ્રમાણે દરેક કોલેજો છે કે પછી જે એને આગળ જે ફેકલ્ટી માં જવું છે તો એને સિલેક્ટ કરવાનો એક કહી શકાય કે મોકો મળત હોય છે તો તમે શું કેશો એના વિશે કે આમાં કઈ કઈ સ્ટ્રીમ આવે છે ને કયા કયા આમાં ફેકલ્ટી હોય છે કે કયા કયા આમાં જે આપડે એમબીબીએસ આવે છે તો એમાં શું શું હોય છે કઈ કઈ ફેકલ્ટી હોય છે એમાં
આપણે અત્યારે સાયન્સ લેવલે જોવા જઈએ તો પછી કોલેજમાં લેવું હોય તો એને અલગ અલગ પ્રકારની ડોક્ટરી લાઈનમાં અને મેડિકલ લાઈન માં પણ અલગ અલગ પ્રકારની ફિલ્ડ મળે હોય છે અત્યારે બધા વિદ્યાર્થીઓને એમાં એમ બીબીસ છે પછી બી એચ એમ એસ છે ડેન્ટલ છે. આયુર્વેદિક છે પછી હોમિયોપેથી છે એવી અલગ અલગ ઘણી ફિલ્ડ ફિઝિયોથેરાપી નર્સિંગ એવી અલગ અલગ ઘણી ફિલ્ડો મળતી હોય છે એ તો પછી બાળકની યોગ્યતા પ્રમાણે અને એના જેટલા માર્ક છે એ પ્રમાણે એ ફિલ્ડની ચોઈસ કર હોય છે અને જે એને ગમતું વર્ક હોય એમાં જતો હોય છે અને થોડાક માર્ક ના આધારે પણ એને જવાની ખબર પડતી હોય છે અને રસ્તા એની માટે ઘણા ખુલ તા હોય
બિલકુલ બિલકુલ તમે જેમ વાત કરી વાત સો ટકા ની સાચી વાત કહેવાય કેમ કે દરેક બાળક છે પોતા હ જે પણ મેરિટમાં જે માર્કસ છે તો એના આધારે એને પસંદગી માટે અમુક જે બી એસ એમ એસ છે કે પછી હોમિયોપે છે તો એ દરેક બાળક છે અત્યારે કે સ્રીમમાં આગળ વધી રહ્યું છે અને તમને ખ્યાલ હોય તો કે આપડે એમબીબીએસની ઉપર પણ એક આવે છે જેને અ આયા એમ કેવું કઈક એ એમ કઈક એવું કઈક કહેવામાં આવે છે કે જે ખુબ જ હાઈ મેરિટ જતું હોય છે વિદ્યાર્થીઓને એમાંથી દસ થી પંદર વિદ્યાર્થીને લેવામાં આવતા હોય છે તો એ એમાં કઈ ડિગ્રી આપણને મળતી હોય છે ને એમાં આપડે કામ શું કરવાનું હોય છે તો એના વિશે શું કેશું
સાચી વાત છે એ તમારી અને ઈ એમબીબીએસ પછી તો બીજા બે પણ કોર્સ આવતા હોય છે જે આપડે એમબીબીએસ કોલેજ કરીએ પાંચ વર્ષ તેમાં તમારા સારા માર્ક હોય તો એ પછી તમને એમડી લેવલે પણ અને એમએસ લેવલે પણ તમને પહોંચાડી શકે છે તો એમડી માં પણ પાછા ઘણા વિભાગ આવે છે મેડિસિન વિભાગ આવે છે. છે ન્યુરો વિભાગ આવે છે ડર્મેટ એવા ઓપથેમોલોજીિસ્ટ ઘણા એવા અલગ અલગ પ્રકારના ડોક કરી લનમાં પણ એમડી લેવલે પણ માસ્ટર ડિગ્રી મળે ઈ લેવલે પણ અલગ અલગ માર્ક પ્રમાણે આપણને ડિગ્રી મળતી હોય છે. અને ઓછા માર્ક હોય તો થોડીક નાની ડિગ્રી મળતી હોય છે. તો એમાં ઘણા ઘણા ડિપાર્ટમેન્ટ આવતા હોય છે એમડી લેવલે અને એમ એ સર્જન લેવલે પણ ઘણા એવા ડિપાર્ટમેન્ટ આવતા હોય છે એમાં આપણને મળવા પાત્ર હોય છે માર્ક ના પ્રમાણે
બિલકુલ બિલકુલ એટલે એમબીબીએસ પછી
હ
પછી પણ એમ્સમાં ઘણા લોકો જતા હોય છે તો હાઈ મેરિટ જતું હોય. એમાંથી ઘણા બાળકોને એઈમ્સમાં એડમિશન મળતું હોય છે તો એના વિશે શું જણાવશો તમે
એમ્સ લેવલે અત્યારે નીટ પ્રમાણે આપણે નીટ ના સારા માર્ગ હોય કે સાતસો ઉપર નો સાતસો વીસ માંથી સાતસો ઉપર નો સ્કોર કરેલો હોય. અથવા તો છસો નેવું જેવો સ્કોર કરેલો હોય તો આપણને એમ્સ કોલેજમાં મળવા પાછ અત્યારે હોય છે. તો આપડે સાતસો અથવા તો છસો નેવું સુધી નો સ્કોર જોઈએ છે. કેડયાન્સ લેવલે આપડે એડમિશન લેવું હોય તો. એમ. બી. બી. એસ. તો તમારું શું કેવું છે? એ લેવલે.
તમારો અવાજ થોડો કપાય છે અત્યારે. નેટવર્કમાં થાય છે. એ રીત હલો!
હેલો! તો ઈ બધી વસ્તુમાં તમારું શું કેવું છે? થોડુંક જણાવશો અમને! કે કઈ કઈ રીતે આપણને કોલેજમાં એડમિશન મળે છે. કે, કઈ કઈ રીતે આપડે મળવા પાત્ર છે કોલેજોમાં. તમારું નેટવર્ક